હલો.
છો બેન
હું સારું છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તો આજે આપણે ઓનલાઈન શોપિંગનો મહત્ત્વ વિષય છે. જે વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો આજના સમયમાં ઓનલાઈન શોપિંગ તો એ એક ખૂબ જ વ્યાપક બની ગયો છે. અને એ ખૂબ જ વિસ્તૃત થઈ રહ્યું છે આજના સમયમાં. તો ઓનલાઈન શોપિંગ આજનો આધિક આધુનિક જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. ટેકનોલોજીના કાસ સાથે લોકો હવે ઘરે બેઠ ઠાજ વિવિધ વસ્તુઓ ખરીદી શકે છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્સના કારણે ખરીદી ખૂબ જ સરળ અને વ્યાપક બની ગઈ છે. ઓનલાઈન શોપિંગનું મહત્ત્વ તો એટલો ઘણો વધી ગયો છે કે અહ ઓનલાઈન શોપિંગ સૌથી મોટો ફાયદો સમયની બચત બની ગયો છે. લોકો હવે બજારમાં જવાની જરૂર વગર થોડાક ક્લિક્સમાં પોતાની પસંદગીની વસ્તુઓ ઓર્ડર કરી શકે છે. ખાસ કરીને વ્યસ્ત જીવનશૈલીમાં આ ખૂબ ઉપયોગી છે. છે સાથે જ વિવિધ પ્રોડક્ટ્સની તુલના કરીને સારો વિકલ્પ પસંદ કરવાની સુવિધા પણ મળે છે. અહ બીજો ફાયદો આપણે એ લઈ શકીએ છીએ કે ઓનલાઈન શોપિંગમાં ઘણી વખત ડિસ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ મળે છે. જેનો લાભ એ આપણા જેવા સામાન્ય ગ્રાહકો માટે અહ આપવામાં આવે છે. ગ્રાહકોને ઓછા ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી જાય છે. તો તે ઉપરાંત ઘર સુધી ડિલિવરી અને સરળ રિટર્ન પોલિસી પણ લોકોને આકર્ષે છે. પરંતુ ઓનલાઈન શોપિંગના કેટલાક ગેરફાયદા પણ છે. ક્યારેક પ્રોડક્ટની ગુણવત્તા અપેક્ષા મુજબ ના હોય અથવા ડિલિવરીમાં મોડું થાય, સાથે જ સાયબર ફ્રોડ નો જોખમ પણ રહે છે. તેથી સાવચેતી રાખ વી જરૂરી છે. અહ અન અહ જો આપણે એમ પણ લઈ શકીએ છીએ કે ઓનલાઈન શોપિંગ જીવનને સરળ બતાવે છે અને સમય બચાવે છે, પરંતુ સમજદારીથી તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ઓનલાઈન શોપિંગનું મહત્ત્વ દિવસેને દિવસ વધી રહ્યો છે. આજકાલ તો ઓનલાઈન શોપિંગ કરવા માટેના ઘણા બધા પ્લેટફોર્મો છે. જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિસો, મિંત્રા, એપ-એપ જી ઓ એટલે ઘણા બધા ઓપ્શન્સ છે કે જેના દ્વારા આપણે એ વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. અને સાથે સાથે રિટર્ન પોલિસી પણ હોય ઓફર્સ પણ હોય તો એટલા માટે ગ્રાહકો આકર્ષે છે અને નવી નવી વસ્તુઓ ખરીદવા માટે તેઓ વ્યાકુળ બને છે. આહ એટલે કે અહ ઓનલાઈન શોપિંગ નો એટલું બધું મહત્વ થઈ ગયું છે કે લોકો લા રાત્રે પણ પોતાની વસ્તુઓને એક ક્લિકમાં ખરીદી શકે છે અને જે ગમે તે વસ્તુઓ તેઓ ખરીદી શકે છે. સમયમાં આપણને ઓનલાઈન શોપ પિંગ નું મહત્વ ખુબ જ વધારે થઈ ગયું છે. જો આપણને ઓનલાઈન શોપિંગ દ્વારા ગ્રાહકોને વિશ્વભરની વસ્તુઓ એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ થાય છે. કપડા ઇલેક્ટ્રોનિકસ ઘરગથ્થુ વસ્તુઓથી લઈને ખાદ્ય પદાર્થો સુધી વધુ સરળતાથી મળી જાય છે. સાથે જ ગ્રાહકો રિવ્યુ અને રેટિંગ વાંચીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તો ત મે ઓનલાઈન શોપિંગ વિશે શું વિચારો છો? તમારા કયા કયા વિચારો છે, મને એ જાણવાનું હતું.
હા તમે જેવી રીતે બતાવ્યા કે ઓનલાઇન શો પિંગમાં એટલું બધું સુવિધા છે કે બધા જ ઘર બેઠે અહ બધું જ ઓર્ડર કરી શક કે છે. તો હું પણ બતાવું કે તમને શું શું ફાયદો થાય છે. ઓનલાઈન શોપિંગ નો અનુભવ આજકાલ સમયમાં ઓનલાઈન શોપિંગ લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે ઘેરે બેઠા જ વિવિધ વસ્તુઓનો ખરીદી ખરીદવાનો સગડ માં-મળવા મળવાથી લોકોને સમય અને મહેનત બંને બચી જાય છે. કપડા, ઇલેક્ટ્રોનિક્સ, ઘર ઘ ઘરવધતું સામાન બોક એમ બુક વગેરે બધું જ સરળતાથી ઓર્ડર કરી શકે છે. ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હોય છે. અને ગ્રાહક ભાવ અહ ભાવની સરખામણી કરે કરી શકે છે. સાથે સાથે ડિ અહ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ અહ મળતા હોવાથી ઓછા ભાવ ભાવીસ અહ સારી સારી વસ્તુ ખરીદી શકાય છે. કેશ ઓનલાઈન ડિલિવરી અને રિટર્નસ પોલિસી જેવી વિવિધતાઓ ગ્રાહકો નું અહ વધુ વિશ્વાસ આપે છે. પરંતુ કીટ કેટલીક ખા અ ખામીઓ પણ છે ધ ધ ઘણી વાર ડિલિવરીમાં મોટું થાય મોડું થાય છે ક્યારે ક્રસ અથવા ખોટી વેવસાઇટ ન જોખમ પણ રહે છે તેથી વિશ્વાસનીય સા સાઈટમાંથી જ ખરીદ ખરીદવી ખરીદી કરવાનું જોઈએ આ રીતે ઓનલાઈન શોપ પિંગ ખૂબ જ સુવિધાજનક અને ઉપયોગી છે પરંતુ સગ સાવચેતી રાખવા પણ એટલા જરૂરી છે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગ કરવાથી ઘરેલી ઘરેલુ વસ્તુ પણ એમાં મળે છે. ઓનલાઈન શોપિંગ સમયની બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે. અ અમ બજારમાં જવાની જરૂરત પણ પડતી નથી. એલ ઇલેક્ટ્રોનિક કે ભીડનો સામનો ભીડનો સામનો કરવાનો પણ નથી મળે છે ખાસ કરીને તેહવાર કે તેલ દરમિયાન લોકો મોટા સંખ્યામાં ખરીદ દી કરે છે અને આ સમયે ઓનલાઈન પ્લેટફોર્મ ખુબ જ મદતરૂપી થાય છે. તે પરંતુ ઓનલાઈન શોપિંગ ગ્રાહકોનું રિવ્યુ અને રેટિંગ વાંચવાની સુવિધા મળે છે. જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મ કરે છે વિવિધ પ્લે અ વિવિધ પેમ પેમેન્ટ વિકલ્પો જેમકે યુ પી આઈ અ ડિજ એ ન ક્રેડિટ કાર્ડ અને નેટ બુકિંગનું ટ્રાન્ ટ્રાન્ઝેશન પણ બધું સરલ સરળ બની જાય છે પરંતુ કેટલીક વાર ઓનલાઈન ખરીદવામાં છે છેતર પે પેઢીનો ભય પણ રહે છે. નકલી વેબસઇટ અથવા ખોટા પ્લેટફોર્મની વચ્ચે અ બચવા માટે વિશ્વાસનીય પ્લેટફોર્મ પસંદ કરવું જરૂરી છે. સાથે જ પોતાની વ્ય ક્તિગત માહિતી સુરક્ષિત રાખવાનું પણ ખુબ જ. જરૂરી છે. તો હવે તમે બતાવો કે તમે હજુ કઈ વિચારો છો કે?
હા તમારી વાત સાચ ચી છે કે ઓનલાઈન શોપિંગ કરવા માટે પણ આપણે ઘણા બધો વિકલ્પો છે. જેમ કે કેશ ઓન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે દ્વારા આપણે અ વસ્તુને ખરીદી શક કીએ છીએ. અને રિટન અ અ પાર્સલ રિટર્ન હોવાના કારણે આપણે જ્યારે પાર્સલને રિટર્ન કરીએ છીએ ત્યારે આપણા પૈસા પણ આપણને પરત મળી જાય છે. તો એ સુવિધા ઓનલાઈન શોપિંગની સારી છે. ઓનલાઈન શોપિંગ એ ખૂબ ખૂબ જ વ્યાપક બની રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ જેવી કે, ગૂગલ પે અને ફોનપે દ્વારા ચૂકવણી ઝડપી અને સુરક્ષિત બની ગઈ છે કે કેન્સલેશન ટ્રાન્ઝેક્શનના કારણે લોકો વધુ વિશ્વાસપૂર્વક ખરીદી કરી શકે છે. ઓનલાઈન શોપિંગનો એક બીજો ફાયદો આપણે એ પણ લઈ શકીએ છીએ કે નાના નાના વેપારીઓને પણ પોતાના પ્રોડક્ટ વેચવાનો સારો પ્લેટફોર્મ મળી શકે છે. તેઓ પોતાના બિજનેસને વધુ મોટા સ્ત લઈશ જઈ શકે છે. અને ગ્રાહક વધુ અ અ અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. અ અને તેવી જ રીતે અ તેના કેટલા બધા ફાયદાઓ પણ છે. અ જેમ કે અ તે જે વ્યક્તિ સ્ટાર્ટઅપ કરવા માંગતો હોય તો તે અ એના માટે પ્લેટફોર્મ પણ મળી શકે છે અને તે પોતાનો ઉદ્યોગનો સ્ટાર્ટઅપ પણ કરી શકે છે. જોકે ઓનલાઈન શોપિંગ કરતી વખત સાવચેત રહેવું જરૂરી છે. માત્ર વિશ્વસનીય વેબસાઇટ અને એપ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. અને વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આ રીતે ઓનલાઈન શોપિંગ આજના સમયમાં. અ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ બની ગયું છે. જે જીવનને સરળ બનાવી શકે છે. ઓનલાઈન શોપિંગ અ આપણા માટે એ ખૂબ જ સારી એવી વાત કહેવાય છે કે અ ઓન શોપિંગ દ્વારા આપણે કોઈ પણ વસ્તુને સરળતાથી મેળવી શકીએ છીએ. અ તો ઓનલાઈન શોપિંગ કરવું એ આજના યુથ માટે પણ એક વરદાન રૂપ આપણે માની શકીએ છે. જેના કારણે આપ આપણે અ કોઈપણ વસ્તુને સરળતાથી હાંસિલ કરી શકીએ છીએ. સરળતાથી મેળવી શકીએ છીએ. જેનો અ ખૂબ જ સારો એવો બની ગયો છે. તો હું તમારા જોડે મને વાત કરીને ઓનલાઈન શોપ પિંગ વિશે મને ખૂબ જ વધારે માહિતી મળી છે. અને હું ઘણું બધું મને વિચારવાનું પણ મળી ગયું છે. તો હું આપનો આભાર કહેવા માગું છું કે આપે પોતાનો કિંમતી સમય મારા માટે ફાળવ્યો અને મને ઓનલાઈન શોપિંગ વિશે આટલી બધી માહિતીઓ આપી છે. શું તમે ઓનલાઈન શોપિંગ વિશે કઈ હજુ કહેવા માંગો છો?
ના ની તમને જે માહિતી મને આપ્યો છે કે મેં એનાથી સંતુષ્ટ છું. ના તો મેં બી તમને આભાર અ બોલું છું કે તમને આટલું બધું સમય મારા માટે કાઢ્યો ને ઓનલાઈન શોપિંગ માટે મને એટલું જાણ કરી આપ્યું. મેં તમને આભાર માનું છું.
આપનો પણ આભાર.